હલો. હા, હા, આવે છે, આવે છે. બોલો?
નમસ્કાર.
નમસ્કાર બોલો બોલો.
આજે આપડણે છે ને ખોરાક વિશે વાત કરીશું અને ખુબ સુંદર વિશે
હા, ચલો ચલો. ખોરાક તો અહ દરેક માણસ ના જીવનમાં ખુબ જ મહત્વ વધારે આવે છે ખા
બિલકુલ અને ખોરાક વિના જીવન ચાલવું બહુ જ મુશ્કેલ છે.
હમ્મ, સાચી વાત છે. ખોરાક તો શરીરને ઊર્જા આપે છે અને ઘણી એ નર્જી પણ આપે છે.
બિલકુલ અને સારા ખોરાક થી શરીર તંદુરસ્ત રહે છે ને?
એકદમ એકદમ અને સંતુલન અને સંતુલન ખોરાક દરેક ઉંમરના લોકો માટે એકદમ જરૂરી છે.
બિલકુલ સંતુલિત ખોરાક એટલે વિવિધ પ્રકારના પોષક તત્વો આમ કેવાય ને ખોરાક કેવાય એને.
સાચ્ચે શરીરને તો શરીરને પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ ટે ચરબી અને ક આમ શું કેવાય, આ બધું પણ આપે છે ખોરાક. અને એ આપણા શરીર માટે બહુ જરૂરી હોય છે.
કેટલું સાચું કીધું ને આ બધા જે કહેવાય ને તત્વો અલગ અલગ ખોરાક માંથી મલે છે આપણને.
હમ્મ, સાચે હોય અને દરેક ભોજનમાં શાકભાજી નો સમાવેશ કરવો જ જોઈએ આપડે તો.
કુ મને તાજા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે ને.
સાચે સાચે અને ફળ પણ રોજ જ ખાવા જોઈએ તો આપણને વિટામિન પ્રોટીન બધું જ મલે.
પાચન પાચન ક્રિયાને આમ સારીજ બનાવે છે.
હમ સાચે અને શું કેહેવાય દૂધ અને દૂધ અને દૂધની બનાવટો પણ આપણે ઉપયોગ કરવી જોઈએ
તેમાં કેલ્શિયમ વધુ હોય છે, ને
તેમાં કેલ્શિયમ પણ કેલ્શિયમ કેલ્શિયમ વધુ હોય તો આપણા હાડ કા પણ મજબૂત બને છે, એનાથી એકદમ
દાલ અને કઠોળ પણ આમ ખુબ મહત્વના છે,
હમ સાચે માં તેમાં પ્રોટીન વધુ હોય છે, એટલે આપડે દાળ અને કઠોળનો તો સમાવેશ અમ‌ ઉપયોગ કરવો જ જોઈએ
બટિંગ શરીરની વૃદ્ધિમાં મદદ કરે
હમ સાચેમાં એ તો પ્રોટીન જો શરીર માટે ખુબ જ મહત વનુ એમાં અનાજમાં પણ એકદમ શું કેવાય રોજના ભોજન નો મુ ખય ભાગ હોય છે, કે જો ભોજન આપણે પ્રોપર કરીશું તો આપણને પ્રોટીનને દરરોજ મલશે.
બિલકુલ અને આપણેે એમાં રોટલી ભાત અને બાજરી જેવા અનાજથી આમ ઉર્જા પણ મલે છે.
હમ સાચેમાં અને વિવિધ પ્રદેશમાં વિવિધ પ્રકારનો ખોરાક આપણને જોવા મલે છે.
મને દરેક પ્રદેશની ભોજન પદ્ધતિ છે, ને અલગ અલગ હોય છે,
હા સાચેમાં કેમ કે એમાં હવામાન હ હવામાન પણ ખ ખોરાક ઉપર અસર કરે છે,
બિલકુલ અને ગરમ પ્રદેશમાં છે, ને હલકા ખોરાકને મહત્વ આપવામાં વધુ આ વે છે
હા એતો છે અને શું કેવાય ઠંડા પ્રદેશમાં ગરમ ખોરાકને વધુ મહત્વમાં આપવામાં આવે છે
હ બિલકુલ અને કેવાય ને કે ઉનાળામાં પાણી વધારે જ આમ પીવું જોઈએ
હા સાચી વાત છે. અને શિયાળામાં ગરમ અને પોષક ખોરાક લેવો જોઈએ
ચોમાસામાં તો છે. સફાઈ નુ ખૂબ જ આ ધ્યાન રાખવું જોઈએ
સાચે અશુદ્ધ અશુદ્ધ ખોરાક થી આપણને રોગ થઈ શકે આપડી ઇમ્યુનિટી પણ ખરાબ થઈ શકે
તો કેવા છે. કે ભોજન બનાવતા પેલા હાથ ધોવા ખુબ જ અગત્યનું છે
સાચે બોવ સાચી વાત કીધી કે રસોડું રે શું કેવાય રસોઈ કરતી વખતે આપણેે એકદમ આપણા હાથ સ્વચ્છ હોવા જોઈએ હાથ ધોવા જોએ સ્વચ્છતા રાખવી જોઈએ આપણે ખોરાક બનાવતા ટાઈમે
ભજનના વાસણો પણ છેને સ્વચ્છ હોવા જોઈએ
સાચેમાં તાજું તાજું ભોજન ખાવું વધુ સારું ગણાય છે, આપણા માટે
તમે લાંબા સમય સુધી મૂકેલું ભોજન છે, ને ચલવું જોઈએ
હા એ તો છે, પણ વધેડુ વધુ તળેલું ભોજન આપડે ઓ શું ખાવું જોઈએ એ આપણા શરીર માટે સારું નય
બિલકુલ સાચું કીધું અને વધું મીઠું પણ નુકસાન કરે છે, કે છે, આપરી
એકદમ સાચી વાત છે અને વધુ સાકર પણ શરીર માટે નુકસાનકારક છે
સંતુલન દરેક વસ્તુમાં જરૂરી છે.
હા સાચી વાત છે, ને સમયસર ભોજન લેવું અને સમયસર ભોજન લેવું પણ એટલું જ મહત્વનું છે જેટલું આપડે સંતુ લન રાખવું છે.
તેથી તો લોકો એવું કે છે કે જોવો જોઈએ નહી.
હા, એ તો છે અને બપોર નું ભોજન યોગ્ય માત્રામાં લેવું જઈએ તો આપણને કોઈ તકલીફ ના થાય શરીર ને.
બિલકુલ અને સાજનું ભોજન છે ને હળવું હોવું જોઈએ.
હા, એ તો છે પણ એક વસ્તુ છે કે ભોજન જેટલું ધીમે ધીમે ચાવીને ખાવ ને તેટલું એનું પોષણ આપણને વધારે મળે.
જલ્દી જલ્દી ખાવા થી છેન પાચળ ઉપર પણ અસર પડે છે.
એકદમ સાચી વાત કહી છે કે ભોજન સાથે પૂરતું પાણી પણ આપ પણ એ શરીર માટે બહુ જરૂરી છે.
આ તો કેવાય છે કે એ બે ત્રણ લીટર તો
સાચે કેમકે પાણી આપણા શરીર માં એકદમ તાજગી લાવે છે આપણને એકદમ તંદુરસ્ત ને રાખે છે.
સ્વચ્છ પાણી નું મહત્વ પણ આમ ઘણું છે.
હા હા એકદમ સાચેમાં. કેમકે અશુદ્ધ પાણી થી આપણે બીમાર થઈ શકીએ, આપણને ઘણા બધા રોગો થઈ શક કે એની અંદર
બનેલું પો ઘણી રીતે ઉપયોગી હોય છે.
હા એ તો છે કેમ કે તેમાં સફાઈ અને ગુણવત્તા નું ધ્યાન એક એકદમ રાખવામાં આવે કે ઘરમાં બનેલું ભોજન એકદમ સ્વચ્છ અને સફાઈ થી બનાયેલું હોય.
બિલકુલ જો ભોજન ખાતા હોય તો આપણે લમટ ખાવું જોઈએ એટલું બધું પણ વધારે ના ખાવું જોએ.
હા એ એ તમારી વાત સાચી છે કેમ કે સંતુલન અને સ્વચ્છતા આ ખોરાકની તંદુરસ્તીનું જીવન પર આધારિત છે આપણું જીવન.
ઈંડા કેવાય ને વધુ સારી બની શકે છે આપ.
હા તે તો છે ને કેમકે તે શરીર અને મન બંને માટે બહુ મહ ત્વનું છે.
બિલકુલ અને કોઈ જંદ્યા ને ખોરાક તેની સંસ્કૃતિ દર્શાવે છે ને.
હા, એ તો છે કેમ કે આપડે છે ને એકદમ ત્યાંની પરંપરા વિવિધ જાતની બધી હોય છે બટ બધા દ અ શું કે શહેરોમાં અને બધા દેશોમાં અલગ અલગ વિવિધ જાતના એમના પ્રકારને એમની પરંપરાગત બધું ભોજન ત્યાં આગળ હોય છે.
પરંપરાગત ભોજન ઘણા વર્ષોથી ચાલુ આવે છે ને.
હા એ તો છે. કેમ કે આપડે શું કેહેવાય કે દરેક પરંપરા પાછળ કોઈને કોઈ કારણ હોય છે ને એટલે.
તો ને ઋતુ પ્રમાણે બનાવવામાં આવે છે.
હા એ છે કેમ કે કોઈ ખોરાક તહેવાર પ્રમાણે બનાવવા માટે પણ આવે છે.
ઘરમાં બનાવેલું, ભોજન ઘણા લોકો માટે છે, ને રોજનું ભોજન હોય છે.
હા, એ તો એકદમ સાચી વાત છે, કેમ કે તેમાં તાજા પદાર્થો નો ઉપયોગ કરવામાં આવે છે, કે ઘરે એકદમ દરરોજ બધું, તાજો શાકભાજી અને તાજું ફળ, બધું લ લઈને આવે, ને એનાથી આપડણે ખાવાનું બનાય, તો તેની તેનો શું કેવાય સ્વાદ જ આખો અલગ આવે છે.
એવાય છેને, કે રસોઈ એક કલા પણ છે.
હા હા, એક તો છેજ, ને કેમ કે રસોઈમાં ધીરજ અને સફાઈ બંનેની જરૂર પડે છે.
માપનું ધ્યાન રાખવું જોઈએ, બધું જ વસ્તુ લિમિટ જ નાખવું જોઈએ અંદર મસાલા લઈ, લો એ બધ
સાચેમાં કેમ કે આમ શું કેવાય વધુ, કે ઓછા મસાલા નો સ્વાદ છે, ને કો કોકવાર વધારે ન ખાઈ જાય, મસાલો તો પણ સ્વાદ બદલાઈ જાય, છેને કોકવાર ઓછો ન ખાઈ જાય, ને તો પણ સ્વાદ બદલાઈ જાય છે, એટલે મસાલાની સંતુલન બી એ બહ જરૂરી છે, ભોજન્માં
દર રીતે પરસવા પણ એક સારી આદત છે.
સાચેમાં કે, મ કે આમ સ્વચ્છ થાળી, અને સ્વચ્છ જગ્યાએ ભોજન ભોજન કરીએ, તો આપણને વધુ આનંદ આવે છે.
કેવાય છેને, કે જેટલું જોઈએ એટલું જ આપડા ડીશમાં લેવું જોઈએ
હા, એ તો સાચી વાત છે.
હા.
કેમકે આમ જેટલું, જેટલી જરૂર હોય, ને તેટલું જ લેવું જોઈએ, વધારે ખાવાનું નવ બગાડ ના કરાય, જરૂર હોય, તો બીજી વાર લેવાય
હા, એટલે તો કેવાય છે, કે અન્નો આદર કરવો અ આદર ના કરવો
એકદમ એકદમ સાચી વાત કહી છે, તમે કે કેમ કે અન્નનો અન્નને ઉગાડવા પાછળ ઘણી, મહેનત લાગે છે. ખેડૂતની, ને એની
ખેડૂત દિવસ રાત પરિશ્રમ કરે આમ કેને કે પરિશ્રમ કરે છે. ત્યાર પછી, જ આપણ ને. બધાને બધું મળે છે. આપણેેને એને જ લઈ લઈએ એ બધું.
હા, એટલે જ ને કે, તો એટલે જ ને કે અન્ન ને એક પણ દાણો. દાણો આપડે બગાડવો, ના જોઈએ.
મારું તો એવું માનવું છે, તમારું શું માનવું છે.
હું, એવું જ માનું છુ, કે એવુ નથી. બહુજ ઓછો બગાડ કરવો જોઈય, તો નાંખે બરાબર છે.
બઉ બઉ, બઉ સાચી વાત કહી છે. તમે મને તમારી જોડે આ ટોપિક પર વાત કરીને. બહુ મજા આવી હો, આપડે તમને કેવું લાગ્યું.
પણ આજે બહુ મજા આવી. વાત કઈક નવા ટોપિક કે વિષય પર વાત કરે છે.
શ્યોર, શ્યોર બરાબર, પાક્કું પાક્કું